સું કર
કઈ નહી તું શું કરે
કઈ નઈ બેસેલી છું હ મે તો તું મેં તો મજામાં તું
મેં પણ મજામાં જ
જમી લીધું તુંવે
હા તું એ
હા મેં પણ જમી લીધું મેં શું ક્યું મને છે ને જરાક પ્રાચીન કાળના આપણા જે વિદ્યાપીઠ હતા વિશ્વવિદ્યાલય એ બધું એના વિશે ચાલ જાણકારી જોઈ હતી તો ત મને કહેશે કે કઈના વિશે જેમ કે નાલંદા વિદ્યાપીઠ છે પછી તક્ષશિલા વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠ એ બધા વિશે મને જાગ જાગ કઈ કી ને પેલા તો નાલંદા વિદ્યાપીઠ વિશે કઈ કી ને મને
હા તો નાલંદા વિદ્યાપીઠ વિશે જો નાલંદા વિદ્યાપીઠ છે ને તે બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાં ગામ પાસે આવેલી છે જે બિહાર છે ને એના પટના જિલ્લા ના બડગામવ જિલ્લા પાસે ગામ પાસે આવેલી છે પછી જે નાલદા તાર પછી ભારતનું સંસ્કૃતિનું તીર્થધામ છે તે બૌદ્ધ ધર્મ ન કેન્દ્ર હતું તે પાંચમ સદીના કુમારગુપ્ત રાજા એ એક વિહાર બંધાવ્યો હતો તેમણે તે કર્યું હતું પછી મહાવીર સ્વામી એ ચૌદ ચતુર્માસ કર્યા હતા ત્યાં પછી જૈન ધર્મ તર્થ બન્યું હતું જે જૈન લોકોનું છે તે તીર્થ ન ધર્મ તીર્થ તે બન્યું હતું
અચ્છા જૈન ન ધર્મતીર્થ એટલે વિશ્વ ના નલંદા વિદ્યાપીઠ પાસે આવેલું છે
હા ઈશુની પાંચમી થી સાતમી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણ ધામ તરીકે ખુબ પ્રસિદ્ધ હતી પછી દેશ પરદેશની અનેક જે વિદ્યાર્થીઓ છે ત્યાં આવતા અભ્યાસ કરતાને સંશોધન કરતા હતા પછી વિદ્યાપીઠમાં જે ો હસ્તલિખિત ગ્રંથો ન અમૂલ્ય ભંડાર ત્યાં હતા એટલે કે જેટલા પણ હસ્તલિખિત ગ્રંથો છે તેના અમૂલ્ય ભંડાર હતા ત્યાં પછી વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા પછી ગ્રંથાલયો વિસ્તારની ધર્મગ્રંજ ગંજ તરીકે ઓળખાતા ાતાજી ગ્રંથાલયો હતા ને તે ધર્મગંજ ના નામ થોડક ખાતા હતા ત્યાં
અચ્છા
સાતમી સદી હતી ચીની પ્રવાસી યુઅન સ્વાંગે જે સાતમી સદીના ચીની હતા ને તે યુઅન શ્વાંગે આ વિદ્યાપીઠમાં રહેલી જે બૌદ્ધ ધર્મ શાસ્ત્રનોો અભ્યાસ કર્યો હતો પછી તેઓ ચીન પાછા ગયા ત્યારે તેઓએ છસો સત્તાવન જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયા હતા એટલે કે આપણા નાલંદા વિપીઠના ગ્રંથો હતા તો તે ત્યાં અહીિયાયા આવીને ભણી ગયો અને પોતાની સાથે છસો સત્તાન જેટલા ગ્રંથો લઈ ગયો હતો
એટલે કે જે વિદ્યાપીઠ હતી નાલંદા વિદ્યાપીઠ એ બ વિશ્વભરમાં પ્રસિદ્ધ હશે
હા એટલે તો ચીની પ્રવાસી યુન ંગ આવ્યો હતો અને તે આપણા ત્યાંથી તે ણીને ચીન ગયો ત્યારે છસો સત્તાવન જેટલા હસ્તલિખિત એટલે કે હાથથી લખેલો ગ્રંથ લઈ ગયો છે પછી કાલે તો બીજા સાત મોટા ખંડો છે જે વિદ્યાપીઠ તે સાત તેમાં મોટા ખંડો હતા પછી ત્યાં આશરે ખબર તો સો વ્યાખ્યાડો હતા ત્રણસો જેટલા વ્યાખ્યાન ખંડો હતા પછી વિદ્યાર્થીઓ એવા માટે માટે મોઢો હતા મોઢો મતલબ કે મતલબ કે સમજેલા ઘર જેવું છેઈ બ્લું જુંજ પછી વિદ્યા પીટના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવક માંથી વિદ્યત રહેઠાણ માટે ભોજન વસ્ત્રો વિના મૂલ્ય પૂરા પાડવામાં આવતા હતા તેથી જે બધા જે ગામના લોકો હોય ત્યાં એ લોકો ને વિના મૂલ્યે આપવામાં આવતાવા રહેઠાણ પછી ભોજન લોકોને ત્યાં મળતું હતું
હા મેં સબ સાંભળ્યું હતું કે નાલંદા જે વિશ્વ વિદ્યાપીઠ હતી તે વિશ્વભરમાં પ્રસિદ્ધ અને ખૂબ જ વિખ્યાત વિદ્યાપીઠ હતી અને છે ને એમાં કોઈ વાસ્પુકોદક ગામા કહીને કોઈ એક અ મુસાફરી એટલે ભણવા માટે જે આવેલો હતો ને ત્યાં તો તેને બહુ બધી પુસ્તકો એમ ચોડાવીને લઈ ગયેલો હતો અને બીજી બધી વસ્તુ પણ સાંભળી છે પણ મને એટલું કઈ ખાસ યાદ નથી હમણાં
હા પણ હમણાં તે બંધ થઈ ગઈ છે આપડી નાર્મદા વિદ્યાપીઠ
હા એતો છે
પછી નારેન્દ્ર તેમાં શું શું જ્ઞાન આપતા તો એ લોકો તત્વ જ્ઞાન આપતા શિલ્પ કલા વિશે કહેતા મંત્ર વિદ્યા એ પણ ત્યાં શીખવામાં આવતી પછી ન્યાય કેવી રીતે કરે તે શીખવામાં આવતું પછી વ્યાકરણ પછી તર્કશાસ્ત્ર યોગ શાસ્ત્ર વગેરે વિશે તેમજ જે બૌદ્ધ ધર્મનું વેદ હતું તેનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું ત્યાં
હા અચ્છા એટલે કે આપણો ભારત પહેલા શિક્ષણમાં એટલે બહુ જ આગળ હતો હમણાં એટલો નથી પણ પેલા બહ હતો કે
હા પછી લગભગ સાતસો વર્ષ સુધી દેશ પ્રદેશમાંની અખંડ જત ફેલા નાલંદ આજે માત્ર ભગ્ન અવશેષો જ જોવા મળે છે એટલે કે જે પહેલા હતું તે હવે નથી હવે ખાલી એના અવશેષ જોવા મળશે એ અવશેષો ભારત જે છે તે ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે ભવ્ય સંસ્કૃતિ
હા અચ્છા તું મને તક્ષશિલા
હા તક્ષણ વિદ વિદ્યાપીઠ છે તે હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડી પશ્ચિમે આવેલી હતી તક્ષશિલા વિદ્યાપીઠ જે હતી તે પાકિસ્તાનમાં રાવલપિંડી પશ્ચિમે આવેલી છે આવેલી હતી હમણાં તો નથી આ બધું પછી તેમાં પ્રાચીન ગાંધાર પ્રદેશ રાજધાની શહેર હતું દક્ષિલામાં પછી તેમાં સાતમા સૈકામાં તે ભારત મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું પછી ત્યાં મૌખિક વાર્તા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ જે હતા ને તે ભરત પુત્ર તક્ષા નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડી હોવાનું મનાય છે એવું માનવામાં આવે છે
અચ્છા આવું હતું
હ પછી તક્ષિલામાં વિદ્યાપીઠમાં જો વેદ પછી શસ્ત્રક્રિયા ગજવિદ્યા ધનુર્વિદ્યા વ્યાકરણ તત્ત્વજ્ઞાન પછી યુદ્ધ વિદ્યા ખગોળ શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર વગેરે જેવું ચોસઠ વિદ્યાઓ શિક્ષણ આપવામાં આવ્યું હતું ત્યાં ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ સો જ કેટલું બધું ત્યાં સારું હશે
એજને ચોસઠ વિદ્યાઓ ન શિક્ષણ કોને કહેવાય અને એ બી કેટલા સારા સારા ખગોળ વિદ્યા યુદ્ધ વિદ્યા તપ બધી વિદ્યાઓ
હમ પછી તે વારાણસી રાજગૃહ મિથિલા પછી ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થી આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા હતા
કેટલા દૂર દૂરથી
હા પછી તેમાં ભગવાન જે બુદ્ધના શિષ્ય જીવકે જે છે તે વિદ્યાપીઠમાં આયુર્વેદ નું શિક્ષણ લીધું હતું પછી તેમાં અર્થશાસ્ત્ર રચયતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય પછી કૌશલના રાજા પ્રસેનજીત અને વ્યાકરણ શાસ્ત્રી પરણીિનીએ પણ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું આટલા બધા મહનો એ આ વિદ્યાપીઠ માં શિક્ષ રીથી વસ્ત તો
એજ ને હજુ બી કઈ ક ને મને હજુ પણ જાણવામાં રસ આવતો છે
હા પછી તેમાં શું છે તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં આપવામાં આવતો એટલે કે જો તક્ષશિલામાં એવું નથી કે આપણે જેમાં રસ નથી તે આપણે ભણવામાં આવે એવું ના આપણે જેમાં રસ હોય અને આપણે જે પસંદગીનો વિષય છે તે આપણને ભણાવવામાં આવતું હત તે વિષયમાં આપણને ભણાવવામાં આવતું હતું
હા અચ્છા જેમ કે અગર મને ખગોળ વિદ્યા શાસ્ત્ર માં રસ રહે છે તો લોકો મને ખગોળ શાસ્
હા તેને સારી રીતે સમજાવશે ત રસ આવશે એવી રીતે ભણાવતા એ લોકો પછી પાંચમી સદીના શરૂઆતમાં ચીની પ્રવાસીઓ શાહયાએ તક્ષના વિદ્યાપઠની મુલાકાત લીધી હતી
અચ્છા
પછી. વલભી વિદ્યાપીઠ વિશે પણ છે, કે જે વલ્ભી વિદ્યાપીઠ હતી તેસવી સાતમી સદીમાં ગુજરાત ન પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું સાતમી સદીમાં પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હ
હમ્મ.
તે ભાવનગર પાસે વલ્લી વલ્ભીપુર છે તે સમયે મ ત વનશના ત ત તત્કાલીન શાસકોની રાજધાની ન નગર તેમજ દીખતું આંતરરાષ્ટ્રીય બંદર હતું તે વિદ્યાપીઠ
અચ્છા જો બી કઈ કે ન આના વિશે.
હા પછી તે વલદીપુરને સિદ્ધ વિદ્યા બનાવવા માટે મૈત્રક જે રાજાઓ હતા, તે શ્રીમંત નાગરિકો અને શ્રેષ્ઠીઓ નો ફાળો ખૂબ મોટો હતો ત્યાં તેને પ્રસિદ્ધ બનાવવા માટે વર્બી વિદ્યાપીઠ ને
હા.
હ પછી વલભીરના મેત્રક રાજા આ વિદ્યાપીઠના મોટા આશ્રય દાતાઓ હતા, પછી ત્યાં બૌદ્ધ ધર્મના ન હોતા પછી સનાતની હતા તેઓ જે હતા તે બૌદ્ધ ધર્મ ના હતા પણ તે સનાતની હતા છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. અને એ દાન માંથી વિદ્યાલયનો જે નિભાવ થતો હતો, એટલે કે દાન કરતા નહી તેમાંથી વિદ્યાપીઠની જરૂરી બધી જે પણ વસ્તુ છે તે મળી રહેતી હતી.
ઓહ અચ્છા.
પછીની વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશના અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા ત્યાં ત્યાં બધા જાતના હતા એમ કે બ્રાહ્મણો સાધુ પછી દેશ વિદેશથી પણ અનેક વિદ્યાર્થીઓ ઉ્ચ અભ્યાસ માટે ત્યાં આવતા.
એટલે આપણું શિક્ષણ કેટલું સારું હત જે દેશ વિદેશથી પણ બધા લોકો આવતા હતા આપણા ત્યા કે
હા પછી એ સમયે વલ્ભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિન્યાયપ કેન્દ્ર હતું અને બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું એવું ના કે ખાલી બૌદ્ધ ધર્મનું બધા જ ધર્મનું શિક્ષણ ત્યાં આપવામાં આવતું હતું.
હો અચ્છા.
પછી સાતમા સહી
હા બોલને તું
સાતમા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો જ હતા સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપઠના પ્રસિદ્ધ આચાર્ય હતા. સ્થિરમતી અને ગુણમતી તે પ્રસિદ્ધ આચાર્ય હતા. પછી પ્રખ્યાત વિધ નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવ્યા હતા.
અચ્છા આવું બધું હતું.
હમ પછી ત્યાં વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરા જે કરનાર વિદ્વાનો હોય તે રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતા હતા. જે ત્યાંથી ભણીને જાય તે ઉચ્ચ નિમણૂક એટલે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરીને ઉચ્ચ કોટીના હોદ્દા પર નિમણૂક થતા હતા.
જેમ કે હમણાં આપણા તે જેને ગ્રેજ્યુએશન કહેવાય તેવી રીતે
તેના કરતા પણ ઉપર એ લોકો કામો કરતા હતા ભણીને
હા અચ્છા એટલે ત્યાંનું શિક્ષણ કેટલું સારું હશે મે એમ વિચારો અને આજના ટાઈમમાં કેવું છે.
હા. પછી વલભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી.
ઓ પ્રસિદ્ધ આપણા ત્યાં જેટલી પણ વિદ્યાપીઠ છે અને વિધ વિશ્વવિદ્યાલય એ બધા પ્રસિદ્ધ જ હતા કે
હા એ ત્રણે જ તો હતા તક્ષિલા વલ્ભી અને નાનંદા અને તે ત્રણે પ્રસિદ્ધ હતા અને વલ્ભીમાં તો કેટલા બધા બ્રાહ્મણ સાધુ બધો જ બની ગયા હતા ત્યાં ખાલી બૌદ્ધ ધર્મને જ નહીં પણ બીજા ધર્મને પણ શિક્ષણ આપવામાં આવતું હતું ને
હા એ પણણ છે
પછી ચીની પ્રવાસી અહીં પણ ચીની પ્રવાસી ઈસિંગે લખ્યું છે કે એમ લખ્યું હતું કે વલ્લભી વિદ્યાપુટ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી એટલે કે જે પ્રસિદ્ધ નાલંદા હતી તેના સાથે તે આ જે વલ્લભી છે તે સ્પર્ધા કરતી હતી તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી એટલે કે નાલંદા અને વલ્થીી તેમાં વધારે કઈ અંતર હતું જ નહીં
હા અચ્છા મને તો એમ લાગતું કે નાલંદા વિશ્વવિદ્યાલય જ સર્વશ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ હશે એમ જ મત વિચારતી
ના પછી ત્યા અરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો હતો આ જે અરબો હતા તેને આક્રમણ કર્યું તે માટે તે મૈત્રક વંશનો અંત આવ્યો એ પછી વલ્ભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંકી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત પણ આવી ગયો
હા હા અચ્છા આજે પણ અગર આ બધા વિશ્વવિદ્યાલય રહેતા અને જે લખેલો ગ્રંથ આપણેે જે આપણા વિષ એ લખેલું હતું ગ્રંથ એ બધું રહેશે તો આપણે કેટલું સારું શિક્ષણ કેવા ત આજના ટાઈમ પણ જે આપણે પાછળ છે એના કરતા આપણે સૌથી આગળ રીતે
હા એજ તો છે અને આપણા જેવા જે બ્રાહ્મણો છે તે તો ત્યાં જ ભણવા જશે ને કેમ કે આપણ બી ચોસઠ જેટલા શિક્ણ જ્ઞાન ના જોઈએ અને આપણે તે ભણીને પછી આપણે તે ભણીને ઉઊંચા જતા ને હોદ્દા પર નિમ થતા જેમ કે આજકાલ ઉઊચા હોદ્દા પર એટલે કે ગવર્મેન્ટ જોબ્સમાં પોલીસ છે જજ છે એવી રીતે આપણે ઊંચા હોદ્દા પર હોતે
હા એ છે હ અને મેં શું કયું કે